હા, જે .
હલો.
હલો, અવાજ આવે છે?
હલો, સંભળાય છે?
હલો, હા, મને અવાજ આવે છે. સંભળાય છે.
હલો.
હલો, મને અવાજ આવે છે.
હલો, સંભળાય છે? હલો?
હા, હા, અવાજ આવે છે મને. હલો. હેલો.
હલો.
હલો. મને અવાજ આવે છે. હા, હા, અવાજ આવે છે. હા, મને અવાજ આવે છે. હલો. હા, મને અવાજ આવે છે.
હલો, તમને મારો અવાજ સંભળાય છે?
હા, હા, સંભળાય છે. હલો.
અચ્છા, હા. મને હભળાતો હવે સંભળાયો.
હા, હા, હા હવે બરાબર થઈ ગ્યું.
સંભળાયો અવાજ તમારો.
હા, હા, ડિસ્ટર્બન્સ હશે કાય મને બરાબર અવાજ આવ
હમ્મ, તો આજે આ પણી વાતચીતનો જે સ આજે વાતચીતનો જે ટોપિક રહેશે એ છે, પ્લાસ્ટિકના વપરાશ માટેની જાગૃકતા. તો આપણે જોઈએ કે નાના મોટા દરેક દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલીઓ હોય છે. અને ગ્રાહકો જે છે એ ઘરેથી ખરીદી કરવા જાય ત્યારે પોતાની કાપડની થેલી અથવા બીજી કોઈ પણ થેલી લઈને જતા નથી. એટલા માટે જે ગ્ર દુકાનદાર હોય એણે અ જબરજસ્તી આપવી જ પડે છે એમ પ્લાસ્ટિકની થેલી, નહીં તો એનું વેચાણ નહીં થાય અને ગ્રાહક બીજી વાર આવે નહીં એની પાસે. એટલા માટે અ દુકાનદાર તો થેલી રા ખવાનો જ અને એને કાપડની થેલી મોંઘી પડે એટલે એ પ્લાસ્ટિકની જ થેલી રાખે. પણ, એ જે પ્લાસ્ટિકની થેલી થોડા પાંચ છ મિનિટના કન્વીનિયન્સ માટે વપરાય એ પછી કેટલું બધું પ્રદૂષણ ફેલાવે છે. એ બાબતે તમારે શું કહેવું છે?
પ્લાસ્ટિકનું બીજું કોઈ ઉપયોગ નથી. કાગળ હોય તો આપણે એને બાળી શકીએ કે જેથી કરીને પ્લાસ્ટિક તો બળતું પણ નથી અને પ્રદુષણ વધારે ફેલાવે છે. અને જોએ તમે પ્લાસ્ટિકની થેલી પછી ફેંકી દયો એમાં કચરો ભરીને કેવું, તો એ ગાય કે બકરી કે કોઈ પણ પ્રાણી ખાય છે. તો એને વધારે તકલીફ થાય છે.
હમ્મ.
છે તો એ આપણા પોતે તેમાંથી જે વસ્તુ લઈને લાગે. આપ તો એનાથી બહ આપણને પણ નુકસાન થાય છે. આવી રીતે પ્લાસ્ટિકના હલો હલો.
હા હા છે ઘણી વાર આપ. જે બધી રસ્તા ઉપર જે રખડતી ગાયો હોય છે તો એ જ્યારે માંડીદી પડે કે ગાયોની સેવા કરવાવાળી જે કોઈ સંસ્થા હોય એ લોકો જો ઓપરેશન કરે છે તો ગાયના પેટમાંથી કેટલા કિલોના કિલો પ્લાસ્ટિક. ની થેલીઓના ડૂચા મળે છે એટલે એ ખાવાનું પ્લાસ્ટિકની થેલીની અંદર નાખ્યું હોય એટલે ગાય સ્વાભાવિક છે ને એ કેવી રીતે છૂટું કરી શકે એટલે આખી થેલી સાથે જે ખાઈ જાય ને બધી થેલી એના પેટમાં જઈને ટોક્સિન ફેલાવે ને એક બાજુ આપણે એમ કહીએ. કે ગાય આપણી માતા છે પણ આપણી માતા માટે આપણે બિલકુલ ધ્યાન નથી રાખતા કે એ કેવી રીતે ખાઈ શકશે સારી રીતે ભલે આપણું વધેલું હોય પણ એને સારી રીતે આપવાની આપણી જવાબદારી છે પણ આજે કોઈ બધાને ઇઝી જોઈએ છે કે આપણે થેલીમાં નાખી. રાખી દઈએ એટલે ગાય ખાઈ લેશે પણ એ ગાયને માટે ઝેર સમાન બની જાય છે પ્લાસ્ટિક.
અનેવે તમે કેવો છો એમ દુકાનમાં દુકાની માણસ લોકો વસ્તુ લેવા જાય છે તો ક્યારેક બે વસ્તુ લેવા ગયા હોય તો પછી બે ની ચાર વસ્તુ લેવા જાય છે તો એની પાસે એવડી થેલી નથી હોતી. તો દુકાન વાળા થેલી રાખવી જ પડે છે. પ્લાસ્ટિકની જોઈ ન રાખે. તો પહેલાં કસ્ટમર એને એમનેમ કહે છેાય વસ્તુ લીધા કે હાથમાં તો કેટલું પકડીને જાય તો એના માટે દુકાનવાળે તો પ્લાસ્ટિક રાખવું જ પડે છે એની પાસે.
બરાબર. અને પહેલાના જમાનામાં બધાને ટેવ હતી કે ઘરે. થી કઈ પણ ખરીદી કરવા નીકળે એટલે થેલીઓ લઈને જતા તા હવે જ્યારથી પ્લાસ્ટિક આવ્યું છે ત્યારથી ટેવ જ ભૂલાઈ ગઈ છે બધાને કે ઘરેથી લઈ. ને નીકળવું અથવા ઘણી વાર આપણે કઈ લેવા જતા હોઈએ ખમણ છે કે એ રીતનું કોઈ બહારથી ફરસાણ લાવતા હોઈએ તો એ પણ જે પ્લાસ્ટિકની થેલી માં ચટણી બાંધી આપે. અથવા પેલી. એલ્યુમિનિયમ ની થેલી માં. એ બધું સરખું જ છે એમ કે એને લીધે. ઘણું બધું પોલ્યુશન થાય છે એટલે ઘરેથી જો આપણે લઈને જઈએ કે ડબ્બો લઈ જઈએ અને ચટણી માટે ડબ્બો લઈ જઈએ તો બહુ ઈઝી પડી જાય એમ પણ એ દુકાનદારને પણ ફાવતું નથી અને ગ્રાહકને પણ ફાવતું નથી. કારણ કે પેલાને એની જે ટેવ પડી હોય. એક કાગળીયામાં વીંટી દે ફટાફટ પ્લાસ્ટિકની થેલીમાં એટલે એને જલ્દી કામ થાય અને કોઈનો ડબ્બો હોય તો એને પકડવાનું પાછું એનું વેઇટ કરવાનું એને બધું એને થોડું વાર લાગે એટલે એ લોકો પ્રિફર જ ના કરે કરે ઘણી વાર તો મારે તો એવું થયું છે કે. બેવાનું ડબ્બો લઈને ગઈ તો પણ એને એની રીતે જ બાંધીને આપ્યું મને એવું છે.
હું તો પછી અમે હવે એઉ કરી કે ડબ્બો લઈને જાય બાંધી દઈ ને એટલે ત્યાં ત્યાંની નજર સામે જ ખાલી કરી નાખીએ ત્યાં તે ક્યારેક ફ્રી હોય છે એ તો હળ એ નાખી દે ડબ્બામાં તે એ કેમ કે આપણને જેમ જેમ ખ્યાલ આવતો જ રહે છે કે પ્લાસ્ટિક આપણા શરીર માટે બહુ હાનિકારક છે. તો આપણને એમ થાય કે આપણે જેટલું બને એટલું પ્લાસ્ટીલ ના વાસણનો ઉપયોગ કરીએ એમ તો અમે લોકો નાસ્તો લેવા ક્યારેક જઈએ ગરમ તો એવી રીતે પછી ડબો લઈને જઈએ છીએ તો જેથી કરીને ચટણીને એવુ બધું છે નાખી દેએ. અત્યારે તો શું છે પ્લાસ હા. અત્યારે તો શુ છે નાના છોકરાને ટિફિન બોક્સમાં સ્ટીલમાં ફાવતું નથી એ લોકો પ્લાસ્ટિકમાં છે ને એ લોકો છોકરાને ગમે એટ્રેક્ટિવ લંચ બોક્સ બનાવ્યા છે તો છોકરાઓ એ લઈ જાય છે આપણે ભલે ગમે એટલું સારું ક્વોલિટીનું પ્લાસ્ટિક લઈએ પણ પ્લાસ્ટિક પ્લાસ્ટિક જ રહેવાનું છે.
હમ. બરાબર છે ને જ્યાં સુધી વસ્તુઓ મળતી રહેવાની ને ત્યાં સુધી કોઈ પોતાની હેબિટ બદલવા જ નહી માંગે અને છોકરાઓને હવે તો અમુક સ્કૂલ વાળા જ બેન કર્યું છે કે તમારે લંચ બોક્સ છે તે પ્લાસ્ટિક નું નહી આપ આપવાનું એમ સ્ટીલના લંચ બોક્સમાં આપો તો આવું હોય તો પછી છોકરાઓને વાંધો ના આવે કે બધા જ લાવે છે એમ આ તો પ્લાસ્ટિકમાં રંગબેરંગી હોય જુદા જુદા આકાર નથી. ટિફિન બોક્સેસ મળતા હોય કલરફુલ એટલે સ્ટીલનું એમને થોડું બોરિંગ લાગે.
ના તો સ્કૂલ વાન ગ સારીસ સરસ પહેન કરે ને કે છોકરાઓને સ્ટીલનો ડબ્બો લઈને આવવાનો છે તો આપણા છોકરાઓ માનશે છોકરાઓને સ્કૂલમાં બધાનું જોવે ને કે બધા સ્ટીલનો ડબ્બો લઈને આવે છે તો એ છોકરા ની જાગૃતતા આવી જશે. પણ એક કીચન કલર ફૂલને એવ સારી વસ્તુ જોવે તો એ લોકો માને નહ પછી એવું થાય છે. પણ જો આ સ્કૂલ વાળા અને ટીચર્સ લોકો મને એ સમજાવી દી કે પ્લાસ્ટિકના ડબ્બા લાવવાના નહીં તમારે સ્ટીલના લાવવાના. તો ધીરે ધીરે ત્યાંથી તે છોકરા પાયુ બંધાય છેાય સરસ રીતે તો એ લોકો તે પ્લાસ્ટિક અવોઈડ કરશે. તો પછી નેક્સ્ટ જનરેશન છે ને એ લોકો પછી પ્લાસ્ટિકનો બહુ ઉપયોગ નહીં કરે તો આની શરૂઆત જો સ્કૂલમાંથી થાય તો વધારે સારું એમ બાકી તો પછી છોકરાઓને બહાર જાય એટલે નવું એકચું આટલી લોકો લઈ લેવાના છે.
હા કરેક સાચી વાત છે અને અ ઘણીવાર આપણે માર્કેટમાં જઈએ એમ ઘણું બધું આપણું નક્કી હોય શોપિંગ કરવાનું અને ઘણીવાર આપણે અનપ્લાન પણ શોપિંગ કરતા હોઈએ તો ઘણા લોકો એ રીતે ટેવ પાડી છે કે પોતાની કારમાં હંમેશા માટે બે થેેલી રાખી જ મુૂકતા હોય અથવા સ્કૂટરમાં થેલી રાખ નાખી મૂકતા હોય એટલે ગમે ત્યારે અનપ્લાઇન શોપિંગ પણ કરવું હોય તો એ થેલીઓ કામ આવે અને આપણે પ્લાસ્ટિકની લેવી ના પડે.
હમ્મ, હમ્મ. પ્લાસ્ટિકની થેલીઓ પછી માનું કે આપણે કચરાને ડબ્બામાં નાખી દીધી હોય તો કચરાવાળાએ તે જે પ્લાસ્ટિકનું અહીથી આપણું ભરીને લઈ જાય છે એ લોકોએ તે ક્યારેક આવી રીતે બહાર તો ક્યાંક ફેકવાના છે પછી જ્યારે એને સળગા હોય ત્યારે એનું પોલ્યુશન કેટલું થાય છે પછી બધા ઘણા લોક બાર ફરવા જાય છે ચોપાટીમાં એમ કોઈ જગ્યાએ તો બધું દરિયામાં બધી વસ્તુ ફેંકે છે એટલે દરિયામાં ન ફેંકે તો ત્યાં ત્યાં મૂકી નીકળી જાય છે. ડસ્ટબિનનો યુઝ નથી કરતા અથવા તો થેલી ઉડી જાય છે હવાની ત તો એ લોકો લેવા પાછળ નથી જતા તો આપણું તો પ્લાસ્ટિક છે કે કાંઈ પણ વસ્તુ છે બધું દરિયામાં જ જવાનું છે ને તો એ આપું દરિયાને નદીને બધું એ લોકો પ્રદૂષણનું વાળું વાળું કરે છે ને એમાંથી તો કઈ બહાર જવાનું નથી.
બરાબર, ઈ સાચી વાત છે. દરિયા કિનારે જે પણ બીચિસ છે જ્યાં લોકો જતા હોય ત્યાં ઘણું જો એકદમ પ્રોહિબિટેડ રાખવું જોઈએ, પ્લાસ્ટિક પણ એની પર કઈ કંટ્રોલ જ નથી, નહી લોકો સમજતા કે નથી સરકાર પણ ગમે એટલું કરે પણ બધું છેવટે પાણી ફરી વળે છે એમ કારણ કે લોકો જ પોતાની હેબિટ બદલવા તૈયાર નથી અને લોકોને મોંઘું લાગે પ્લાસ્ટિકનો ઓલ્ટરનેટિવ છે એ હવે જોકે સિટીઝમાં તો એવું છે કે નાળિયેર પાણી જે વેચતા હોય છે એ લોકો અ પેપર સ્ટ્રો રા ખે છે સાથે પહેલા પ્લાસ્ટિકની સ્ટ્રો આવતી તી અને હવે સરકારે નિયમ કર્યો પછી પેપર સ્ટ્રો આવે છે તો જે રાખે એ રાખે પછી ઘણી વાર ના પણ રાખે એવું બધું છે. એટલે ઘણીવાર બધા લોકો હવે તો જાગૃત થયા છે સિટીમાં તો પોતે સ્ટીલની સ્ટ્રો અ લઈ જઈને પીતા હોય છે અથવા તો બેૅમ્બુની સ્ટ્રોમાં પીતા હોય છે નારિયેળ પાણી એટલે એ રીતે કરતા હોય છે બધા.
એટલે ધીરે ધીરે જાગૃતતા આવશે આ બધાને જે આદત પડી તી જે છૂટતા વાર લાગશે ને જેમ આદત પડતા વાર લાગી પેલા બધા કપડા ની થેલી લઈને બહાર જતા હતા ત્યારે લોકોને પ્લાસ્ટિક ની આદત જ નથી. પર દુકાન વાળું થેલી આપતું તોય ના પાડી દેતા કે નાાઈ મારી પાસે થેલી જે માર થેલીમાં ખી દે એમ કેતા. એને બદલે હવે જે પ્લાસ્ટિક ની ટેવ પડી ગઈ છે એ છૂટતાય વાર લાગશે પણ હવે ધીરે ધીરે લોકોમાં જાગૃતતા આવતી ગઈ છે. કે પ્લાસ્ટિક છે એ આપણા માટે ખરાબ છે હાનિકારક છે.
બરાબર છે. સાચી વાત છે એત સમય સમય નું કામ કરશે. અને પ્લાસ્ટિકને કહેવાય છે કળિયુગનું જે ડેફિનેશન છે ને એમાં એવું છે કે એમાં પ્રવાહી પડીકે બંધાશે એટલે બાકી પ્રવાહીને આપણે પડીકામાં ના બાંધી શકીએ પણ કળિયુગમાં એ વું એક મટિરિયલ આવશે કે જેનાથી પ્રવાહી પણ બાંધી શકાય તો એ વસ્તુ છે પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક જે છે એ કળિયુગની પહેચાન છે અને એને બહુ સિસ્ટમેટિકલી જ કાઢવું પડશે બાકી એમને પોતાની જાત તે તો લોકોને નહીં ટેવ પડે કે નહીં એ લોકો બદલાય એમના માટે ફાઇન રાખવો પડે. એને સર્વેલન્સ સિસ્ટમ રાખવી. પડે તો જ બધું શક્ય છે અ તો આજે તમારી સાથ. તે વાત કરીને પ્લાસ્ટિક વિશેની જાગૃતતામાં ઘણી બધી માહિતી મળી મને અને ઘણી સારી આપણી વાતો થઈ. તો આશા છે કે બીજી વાર ફરીથી આપ આપણે નવા ટોપિક સાથે મળીશું. અત્યારે આપણો સમય પૂરો થાય છે.
આવજો.